હાલલો બસ મ બસ મજામાં આરેે
એવું હોય એમને
શું ચાલેકો તમારે
બસ શાંતિ હ સમય, કો
આપડી શાંતિ કેવો પડ્યોા રાત્રે વરસાદ
કાલે રાત્રે વરસાદ જોરદાર હતો યાર હું રાતના આઠ અઠવા વાગ્યા પછી તો આખું વાતાવરણનું એટમોસફિયર ચેન્જ કરી નાખ એમ પવન વરસાદ વાવાઝોડું તમારે આમ વીજળી કેવી પડે યાર
વિઝળીન કાટકની તો શું વાત કરું પ્રતિકભાઈ ખરેખર બાળકો તો બીવાઈ જ ગયા હતા એમ
હમ હમ હા નાના બાળકો માટે બઉ પેલું થાય
અમાર પાછું પેલા પતરા વાળું ઘર છે ને
હ હમ.
એટલે પાછું તોાપડા બોંધવાના બધું જબરજસ્ત બધું ભેગું.
હમ હમ.
બાળકો ને મજા આ આવી ગઈ જોવાની બધી.
હમ કાં ટાઈમ થી ગરમી પડી રહી હતી. અમે બઉુ વધી ગરમી એટલે થોડી ઠંડક બોલી માટે અમે વરસાદ. બે એક બે દિવસ આ અંદર આવે એવું હતું જ. કારણ કે વાસપ બહુ હતું એમ.
હમ હમ અને સરસ કહેવાય કે પડી ગયો સર એટલે હું આ ખેતીવાડીવાળાને પણ નુકસાન ના થાય. એમને પણ કંઈક વાવણી કર કરીએ કે.
હા એમના માટે સારું છે ખેતી માટે માગ જરૂરત હતી વરસાદની.
હા સાચી વાત છે શું હવે વરસાદ થઈ ગયો છે પછી ફરવા ફરવા વિચાર્યું કઈ.
જઈએ હેડો ફરવા ફરવા જ.
ક્યાં કઈ બાજ જવું કઈ બાજ જવું શકો.
જો નજીકમાં જવું હોય તો એ પાટણ ની અંદર રાણીકી વાહ
બરાબર.
તે સરસ મજા ન ફળે એવું હોય એમ કે સીધા જયસિં બનતાયેલી હે.
બરાબર બાગ બગીચા એવું ખરું. એમ.
હમ બગીચો હ બધું સરસ મજા ન ત આજુબાજુ. કોતરની કામ સારું કરેલું હ.
છો તો પછી બરાબર બાળકો ને લઈએ જ સાથે કેવું રે
બાળકોને લઈ જવાય બહુ સારામાં સારું છેમ હમ.
હારો પછી ત્યાંજ ગોઠવીએ ને.
હા ઈ કણે જવાય રાણકી બાપુ જવાય પછી ત્યાંથી સરસરીની તળાવ હોય.
અચ્છા પાટણમાં છે કે બાર આઈ.
ના પાટણ ની અંદર જ એ વાવ છે ને વાવની થોડું આગળ જઈએ એટલે સસ્ત્રલિંગ તળાવ આ આવી જાય એમ.
બરાબર હા તો ગોઠવીએ ત્યાં પછી એક દિવસમાં. પતિને બહુ એ હ બે ત્રણ દિવસ નું ગોઠવું છે.
હમ હમ પછી રાજસ્થાનમાં કઈ જવાય એમ રાજસ્થાન બાજુ સારું રેમ. ઉદયપુર ના રાજસ્થાનમાં તો સારું રે. પહાડી વિસ્તાર ખરો ને હ ઉપર બધું પહાડી એરિયા ગયા એમ.
પહાડી એરિયા ખરો છે.
રાજસ્થાનમાં ભૂલ પહાડી્યા. માઉન્ટ આબુ જવા હોઈએ તો તમે માઉન્ટ આબુ જવા હોય તો બઉુ ઠંડક મળી જ. માઉન્ટ આબુ ન વાતાવરણ તો આખું અલગ જ હોય એમ. મોર્નિંગ માં જયારે તમે નીકળો ને. ત્યારે તો તમને આમ ધુમ્મસ આમ સામે દેખાય જ નહી એમ કઈ.
અચ્છા એવું અત્યારે એવું એમ.
હમ અત્યારે હોય વાતાવરણ અત્યારે બેસ્ટ વાતાવરણ માઉન્ટ આબુ જવા માટેનું. એવું કેમ લોકો તરમ હ કારણ કે અત્યારે શું પ્રકૃતિ આવ વર્ષે વરસાદ પડેલો એટલે વૃક્ષો વૃક્ષો ઉગેલા હોય એમ પ્રકૃતિ સોળેાળા ખીલી ઉઠેલી હોય એમ. તમે ધોધ પડતા હોય પાણી ના બહુ મજા આઈ જાય એમ ત્યાં જોવાની હમ તે ખરા ગઉ બઉ પ્રાચીનમાં છે અંદર ત્યાં એવું નથી આબું બહુ પ્રાચીન વસ્તુ ગૌમુખ પછી ગુરુ શિખર આવ ઉપર છે ફરવા માટેનું ટેકરી હ સૌથી ઊંચા ઊંચી ટેકરી.
ગુરુ શિખર ને?
હમ.
પછી પેલું કઈક તળાવ છે ત્યાં એ કયું તળાવ?
નકલ એક તળાવ ત્યા ત્યાં અંદર સરસ મજાની બોટિંગ થાય એમ શિયાળામાં હોય તો થીજી જાય આખું બરફ થઈ જાય.
ના હોય એઉ.
હમ શિયાળામાં આખું થીજી જાય એમ બરફ થઇ જાય એમ
બરાબર તો તો જવું જ જોઈએ.
હમ ત અત્યારે બહુ મજા આવશે બોટિંગ બોટિંગ કરવાની ત્યાં તળાવ ની અંદર બહુ મજા આવે એમ
બરાબર.
ના ના જઈએ અને બીજું શું સાથે શેમા જઉં છે એમ.
ગાડી બાડી લઈને જઈ રાજસ્થાન જઉ હોય તો પછી પ્રાઇવેટ સાધન હોય તો વધારે અનુકૂળતા રહે એમ પેલું બસોમાં રેલવે ની અંદર એય જઈ શકાય એમ પણ એમાં કેવું થાય કે આપડે સામાન ના લગેજને બધું હોય એટલે તમારે ટ્રાન્સપોર્ટ કરવા માટે થોડું પેલું રેમ પેલું તમાર હોટલો બોટલો વ્યવસ્થિત ગોતીને તમારે ત્યારે રેવું હોય તો જોકે રાજ સ્થાન ની અંદર તો હોટલો બહુ સારી હોય માઉન્ટ આબુ ની અંદર ઉદયપુર જઈએ તો ઉદયપુર પણ સારી સારી એવી હોટલો
બરાબર વાંધો નઈ તો ગુથવી પણ હોટલના ભાડા પાસે વધારે નહીં હોય એમ
ના નોર્મલ ભાડામાં એ મળી રહેે એવું જરૂરી ને બધા હાઈ ફાઈ ભાડામાં જો હો થોડા નર્મલ ભાડાં
બરાબર ફાઈવ સ્ટાર હોટટેલ ખરી ત્યાં?
હા ખાલીન ક્યા ફાઈવ સ્ટાર હોટલો હોય બહુ મો
અચ્છા અચ્છા હમ
હમ સૌથી મોટી તાજ હોટલ છે ત્યાં ઉદયપુરમાં તો
તાજ હોટલ.
હમ જે પાણી ની વચ્ચો વચ છે.
શું વાત છે.
હમ ત્યાં આપડો કિલ્લો છે ને રાજાનો રાજાનો આખું પેલેસ હે રાજ પેલેસ છે એમાંય જોવાનું સરસ મજાનું રા બધા ના બધા આખા વસ્ત્ર પડે એમના શસ્ત્રો હ રાજો કઈ રીતના રહેતા હતા શું કરતા હતા બધું
અમે એમ ગયા એક વખત બહુ સમય થઈ ગયો પણ એ વખત એ એ બાજુ ગયા નતા
હમ હમ.
તો તો આ વખતે ત્યા જઈએ બધું જોઈ એમ રાજાનું તો આપને થોડુંકમ ગમે એમ.
હોય તો તો ગમે થોડું બને તો મજા આવે એમ હમ
પછી ત્યાંથી આગળ ક્યાં જઈશું?
પછી એક દિવસ આપણેે જ્યાં રોકાવું ન તો કદાચ જયપુર જેસલમેહેર જવા એમ. ત્યાં નાઈટ શૂ આપણને મુજરો સારો એવો હોય. નાા ત્યા રણ જ રનની અંદર આખો. ટેન્ટ બાંધી લાવો એમ.
ટેન્ટમાં અ રણમાં ટેન્ટ બાંધેલા હોય.
હા અને ત્યાં રાતના ખુજરો થતો હોય હા ત્યાં રોકાવાય. ત્યાં રોકું ત્યાં રોકાય ને આપડ હોટલમાંોકાવું હોટલમાં રોકાઈ શકેમ. પ ત્યાં રોકાણ આવેય હત સારું વધારે મજા આવે એક દિવસ.
હા એ સર તેવાનું ભાડું પાછ લેતા હશે ને એ લોકો ટેન્ટ ન.
હ પેન્ટ નું હા એ રેટવું હોય એમને. બધાને અલગ અલગ હોય છે બધા અત્યારે કેવું હોય ઈ એ હોટલ ટાઈપ નું કરેલું હોય એમ. સ્ટેપ બાય સ્ટેપ બધા ના હોય છે ઈમ કોઈ કોઈ નું ડી શર્ટ નોમ બધાના ડી ડેઝર્ટ ના નોમ અલગ અલગ આપેલા હોયછ.
અચ્છા.
હમ કે સરસ મજાના બધા અલગ અલગ પ્રોગ્રામો થતા હોય.
જે પેલું સંગીત ને પેલું બધુ બધું ખરું ને ત્યાં રાત્રે અને રાજસ્થાની સોંગ પા ત્યાં ગીતો વાગતા હશે.
હમ હમ ના નાચવાનું બાચવાનું બધું બઉ બઉ જ હોય ત્યાં.
બરાબર.
હમ મજા આઈ જાય એમ.
ફેમિ ફેમિલી સાથે જઈ
ફેમિલી સાથે જાઓ તો બઉુ મજા આવે છોકરાઓ બોકરાઓ બધું કરી જોવી આવું બધું.
હમ પહિ પેલા ઊંટ ને બહઉ કરું ચમ.
હા હા હા હા તમે રણમાં સપાડી કરી હકોન.
હમ હમ બરાબર તો ગરમીનું કેવું હશે ગરમી હશે અત્યારે જેશ
ગરમી હોય અત્યારે પણ હવે શું હોય કે ભાઈ ત્યાં વરસાદ પડી ગયો ને એટલે ત્યાં વર ગરમી હોવાનું ચાન્સીસ બહુ ઓછું હોય હમ.
હા થોડી ઘટી જાય ગરમીમ.
હા ઘટી જાય ઘટી જાય સો ટકા ઘટી જાય ગરમી તો.
ત્યાંથી જયપૂર.
જયપુરે સારું છે જયપુર પેલેસ છે ત્યાં પિંક અને ત્યાં કિલ્લા બી છે અન ત્યાં આવું પેલેસ બી છે બધા ત્યાં પિંક સિટી તરીકે ઓળખાય જયપુર તો આપડી. હમ.
હમ હ. હાલો.
ત્યાં એક દિવસ એવું હશે તો રોકાઈ લેહું આપડે. હમ ઉદયપુર રોકાઈયે કા તો જયપુર રોકાઈયે.
ત્યાં અ હા જયપુરમાં અમે બે દિવસ ગયા તા.
હમ.
અમાર ઓ ઓફિસ થી અમે ગયા હતા અમે બે જણ હું ને એક જૈવિક કરીન.
હા હા.
તે પછી અમ માનસરોવર એરિયામ ગયા તા.
હમ હમ.
પણ ત્યારે પાછુ ફરવા ગયા તા અમેમ. એક બગીચો હતો? ત્યાં ત્યાં લોકો નાના નાના છોકરાઓ સ્કેટિંગ કરતા હતા.
હમ હમ.
મજા આઈ ગઈ હતી એમ.
હા ત્યોંય સરસ મજા જ આવે ત.
પછી વળતા તો અમે ત્યાંથી એક આપણે શું કેહેવાય આ રેલ ગાડીમાં બેસીને મારી ફર્સ્ટ રેલવે જયપુર થી મેં સફર કરી હતી.
એવું છે એમ ફસ્ટ રેલવે સફર હશે એમ તમારી હા મજા આઈ જાય. રેલવે માં સફર કરવાની બઉુ મજા આવે શાંતિ થી આરામ કરતા કરતા આવતા મળે.
હા રાત્રે આઠ વાગે બેઠા ને સવારે વેલા ઉતર્યા ત્રણ ચાર વાગે મલમ નજારો જોવા ના મળે રેલવે નો પણ આમ મજા આઈ ગઈ એમ.
હા મજા આવ મજા આવ આ આરામ થઈ જાય એમ. તમને રેલવેમાં તમે આવતા ને તમાર કમ્ફર્ટેબલ રહેવું જોવું રેમ હમ. ના થાક ના લાગે સો ટકા.
ગાડીમાં પહુંચે ને તો બઉ થાક લાગે એમ.
હા સર ગાડી માં જવ તો થાકલાાગા
એમાં પાછું ડ્રાઈવર હેરાન થાય એમ
ાલે એ તમારે કેવું થાય તમારે પોતા ડ્રાઈવ કરી ના જવાય બને ત્યાં સુધી ડ્રાઈવર કે આવી રીતના કઈક ભાે લઈ લીધ હોયને ગાડી તો વધારે સારું રે એમ કારણ ગાડી આપડે ચલાવાની ના થ એટલે આપડણે શું ફરી શકીએ બધા પ્લેસ ઉપર ફરી શકાય થાંક ના લાગે એમ એના થકી આપડું બધું ફરી શકાય એમ રાજસ્થાનમાં એમ હમ ત્યાંથી તો ઘણું બધું એમ હમ
કારણ કે હમણા ઘણો સમય થઇ ગયો છે
હા રણુ જા વળતા રણુ જાય દર્શન થઇ જાય
હ રણુઝા ખરું રાજસ્થાનમાં
હ પોોખરણગઢ
પોરણગઢનોો કિલ્લો જોડદાર યાર હું
હમ
અમે એક વખત ગયા મજા જાય હા તે ફોટા બુડા પડે સરસ આમ અરે બઉ યાર હું હા હા ગુજરાત ની વસ્તી બહુ હોય શું
હમ
બહુ એટ લાગતી છે એમ આપણા આમ ક્યાં ગુજરાતી જતા હોય ને
હા સૌથી વધારે ગુજરાત એ ત્યાં બઉ છે બહુજરામ આપે બહુ માન
અને હમણાં જ ભાવ થોડુંકમ ક્રેઝ આવ્યો છે
હમ નવે તો પાાવ ભાર ભારરી બીજ નો મેળો આવશે ત્યાં એમ રાજસ્થાનમાં રામાપિડ ન
પાસાાઢી બીજને
ભાદરવીી ભારવી બીજાશે રામાપીર નો પાદર ભી બીજે હોયમ અષાઢી બીજે તો જગન્નાથન ભગવાન નોસ શદરાાવન
હા હા ના બીજ ખરી એટલે રામાપીઠ નું તો થોડુંક મહત્વ ખરું છે
બીજ તો ખરી જ રામાપીર ની જ બીજ તો
હા હા મજા આઈ જાય પછી વળ પછી ક્યાંથી વળ બીજી હો રિટર્નમાં કયું લેવાય
વટરમાં ત્યાં થી તો પછી કેયું આપડે અહીયા અંબાજી દર્શન કરવા થાય આપડું એકાવનક શક્તિપીઠ મ ભું એક શક્તિપીઠ કરું
હા અંબાજી ખરું તે ગબ્બરણળો એરિયા ખરો ને પાછો
હમ અંબાજી મસ્ત ગબ્બર્બર અબર ના દર્શન થઈ જાય હજાર પગતિય હ
હા એક હજાર હશે એમ
હા એક હજાર પગત છે પુરા
લગભગ હું સાતમું ભણતો ત્યારે ગયો હતો અંબાજી ગબ્બર ઉપર ચડ્યા હતા કો
એવું એમ ને
સ મેલ તો આ આવયો નથી.
એટલે સ્કૂલ ના પ્રવાસો કરેલા હોય આપડે ના હતા એટલે તો કેવું હોય, કે ભ બધા સ્કૂલ માંથી જયેલા હોય સંગાત લઈ ગયેલા હોય, ને એમાં કેવું બધું એ વત ખખત માં બધું આપણને ઓછી ખ્યાલ આવતો હોય.
હા ખેલવું છુને, પણ ફટાફટ ફરવાનું હોય એમ કે ફોટા બોટા તણ તો કઈ હતું નહી
બ ત આં તો કેમેરા વેમેરા કશું નતુ, ત્યાં તો જે આપડે જોય
હા એટલા કઈક અત્યારે ઘણો સુધારો છે. હું ઘણો એટલે ઘણો સુધારો
હમ હા ચેન્જીસ તો થાય જ ને વર્ષો વર્ષ જાયમ ચેન્જીસ તો થ ને
રોજે રોજ આમ ગણીએ ને તો થોડા ઘણમાં કન્સ્ટ્રક્શન લાઈન ચાલત હોય.
હા એ તો શું હતા કન્સ્ટ્રક્શન લાઈન તો આવથી વધારે વધી ગઈ છે. આપણા હમ
તમાર બીજું કોઈ શું ચાલે બીજું ધંધા પાણીમાં
બસ કાંધાવાણીમાં હાલ તો એડે જાય શું ટક ભય
છૂટક છવાય કઈ બાજુ તમાર નોકરી ચાલુ હાલ
હાલ તો આપડે અહંયા છીએ લેબમાં છીએ કન્સ્ટ્રક્શન ની
અચ્છા એની લેબ છે. એ તમારે કઈ વિભાગ છે આવે એમ
અમે બધું શું હાલ અલગ અલગ હું તો જનરલી ફિલ્ડ ઉપર ના ટેસ્ટ જ કરું છુ. રોડ ઉપર ના પેલા જે આપડાે સાઈનબોર્ડ ના થર્મોપ્લાસ લગાવેલા હોય, ને
પટલા પટ્ટા મારેલા તોોળા કલર ના
કલર ના જે પટ્ટા ગેલા હોય ને એને આપણાના બોર્ડર હોય, ને એ રિફ્લેક્ટિવિટી ચેક કરવાની હોય છે.
અચ્છા
હમ્મ
એટલે કેટલું જગે છે. એવું રાત્રે
હા, રાત ના કેટલું તને રિફ્લેક્ટ થઈને, તમારો પ્રકાશ પડે ને ગાડી નનો કેટલું કેટલું રિફ્લેક્શન થાય છે એ ચેક કરવા માટે ખાસ હોય છે, એ
બરા એલે